હલો.
હેલો હા મિત્ર મારો અવાજ આવે છે.
હા બોલો શું શું થયું.
જીવનમાં કેવું ચાલી રહ્યું છે.
એકદમ મોજ.
હા હા બસ જ ચા ચાલી રહી છે પણ મને એક પ્રશ્ન છે મિત્ર.
હા હા કેવું શું?
જો આપણા જીવનમાં આપણા એટલે આપણા જો આપણે ઘર વપરાશની જે લાઈટ આવે છે એ લાઈટ જ ના આવે તો આપણે શું કરી શકીએ.
અરે આપણે જે પેલા કરતા હતા તે કેમકે તને ખબર છે જયારે આપણી પાસે એટલી લાઈટ જ ન હતી ત્યારે ઘણા લોકો એટલે આગ સળગાવીને પ્રકાશ કરતા હતા એક અમારે ત્યા એવું પણ હતું કેમ કે જે અગાઉના સમયમાં ત્યારે લાઈટ તો હતી નહ એટલે આપણા પુરુષ ક કે લાઈટ નહી હતી ત્યારે તેઓ દીવા દીવા દ્વારા રોશની કરતા હતા કે પછી આગ સળગાવતા અને જેના રાતના સમયે તે મોટા ભાગે આગ દ્વારા જ રોશની કરતા હતા પરંતુ અમુક એવું પણ કેહે છે કે તેઓ પેલા આગ્યા ખબર તે તેના દ્વારા પણ તેઓ કઈક બંધ કરીને થોડી ઘણી રોશની કરતા હતા પરંતુ આજના સમયમાં છે ને આ વીજળીત ઘણી જગ્યાએ ઉપયોગી છે તે માત્ર આપણને માટે પ્રકાશનું કામ નથી કરતું પરંતુ તે ઘણું માટેનું એક ઉર્જા સ્ત્રોત છે જે શક્તિ જે તરીકે કાર્ય કરે છે કેમકે આપણને કોઈ જ્યારે આપણને ઠંડુ પવન જોએ છે તો એસી ચાલુ કરવા માટે પણ વીજળી જોઈએ અને પંખો ચાલુ કરવા પંખા ઓન કરવું હોય તો પંખા માટે પણ વીજળી જોઈએ તો આજે વીજળી છે ને મોટા મોટા એટલે આપણે માનીએ તો મોટા મોટા બિલ્ડિંગોમાં જ્યાં ઘણી બધી એટલે કે અ લિફ્ટ જતી હોય કે ઘણા બધા એવા હોય છે ને કે જ્યાં વીજળી ઘણી જરૂરી હોય છે જેના માટે વીજળી તો આજે તો ખુબ જ ઉપયોગી છે પણ તમે કીધું છેને કે વીજળી જો ન હોત તો શું થ મને લાગે ત્યાં સુધી કે વીજળી જ ન હોત ને તો માણસ હજુ ઘણો એનો વિકાસ ના કરી શકતો હોય અને ત્યારે તો મને લાગે ત્યાં સુધી આજ્ના દ્વારા આગ દ્વારા જ રાતના સમયમાં તો પ્રકાશ કરો પડશે તો ત તમારે પણ એવું હશે ને ક કઈ રીતે થશે તો તમને શું લાગે છે.
હા મિત્ર તમે જેમ કીધું તે તે પ્રમાણે તો આ વાત થાસી છે કે પહેલાના સમયમાં જે વડીલો છે એનું કેવું એવું માનવું છે કે જે આગ દ્વારા દીવા દ્વારા એ લોકો પ્રકાશ કરતા હતા પણ મિત્ર મારે આજ મારે ખ્યાલથી તો આજના યુગમાં જો ઉઊર્જા ના હોય ને જો વિદ્યુત વીજળી ના હોય તો અ જીવન જ શક્ય નથી. એવું જીવન શક્ય છે પણ અડધું જીવન જ શક્ય નથી કેમકે વ્યક્તિ અ સવારે ઉઠીને જો મોબાઈલ ચાર્જ કરવાવામાં એને જોઈએ પછી પાણી ગરમ કરવા માટે ગીજરમાં તો વીજળીની જરૂર પડે પછી જય્યારે ઓફિસે કામ કરવા જાય ત્યારે ત્યારે એ ઓફિસે કામ કરવા જાય ત્યારે ત્યાં પણ જોઈ ને વધારે તમારી વાથ હચી તે પ્રમાણે એસી પડ પંખાની જરૂર પડે એ સેના દ્વારા ચાલતું હોય એ વીજળી દ્વારા ચાલતું હોય અને જો એ કોમ્પ્યુટરમાં કામ કરે તો જો વીજળી ના હોય તો ઈન્ટરનેટ ના ચાલે ઇન્ટરનેટ ના ચાલે તો ઇન્ટરનેટ ઇન્ટરનેટ ઇન્ટરનેટ ના ચાલે ને ઇન્ટરનેટ ના ચાલે તો કોમ્પ્યુટર પણ ચાલે જ નહી કેમ કે વીજળી ના હોય તો પછી ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર કેમ કરી ચાલવાનું પરંતુ જે વ્યક્તિ માણસ જે ઉપયોગ કરે છે. વીજળીનો ઉપયોગ કરે છે એ વીજળી ખરેખર ક્યાંથી આવે છે એ પણ મિત્ર આપણને જાણવાનો ખુબ જ જરૂર છે હું તને જણાવું કે વીજળી એ કેમ કરીને આવે છે તો ચોમાસા દરમિયાન જે મોટા મોટા ડેમો બાંધવામાં આવે છે જેમ કે સરદાર સરોવર ડેમ પછી ઉકાઈ ડેમ એ બધા ડેમો બાંધવામાં આવે છે એ જે બાંધાયા છે એના કારણે જે નીચે મોટા મોટા ટરબાઈન કવામાં આવેલ છે જેના થી જનરેટર કનેક્ટ કરીને જોડવામાં આવેલ છે જેના કારણે પાણીનોો પ્રવાહ એ એ જનરેટર ને ફરવા માટે ખુબ જ મદદ કરે છે જેના કારણે વીજળી એ વીજળી ઉત્પન થાય છે અને મોટા મોટા ઉદ્યોગોમાં હોય કે પછી મોટા મોટા મોટા શહેરોમાં અમદાવાદ સુરત જેવા શહેરોમાં કે પછી નાના નાના ગામોમાં હોય એ વીજળી ખુબ જ મહત્વ અને આજ જે આપણે જોઈએ છે મોટા મોટા ઉદ્યોગને ચલાવવા એ કે જેમ કે ડીઝલ એવું એ ઘણા પ્રમાણમાં વપરાય પરંતુ જે વીજળી છે એ વીજળી અહિયાંથી નહી પણ મોટા મોટા ઉદ્યોગોને વધુ વિકસિત કરવા માટે એ ખુબ જ મહત્વનો ભાગ છે અને જે જનરેટર જે ટર્બાાઈન જે ફરે છે એના કારણે વીજળી જ નથી ઉત્પન્ન થતી પરંતુ જે પાણીનો પ્રવાહ પાણીનો પ્રવાહ જે ઝડપથી વધે છે એ કચ્છ જેવા વિસ્તારોમાં હળિયાળી લાવવા માટે એ કચ્છના લોકોને મદદ કરવા માટે પાણી વીજળી તો ઉત્પન થાય જ છે પરંતુ એના જોડે પાણીનો ઉપયોગ પણ થાય છે પરંતુ તો આપણે વાહન વ્યવહારમાં જોઈએ તો આજના આજના સમયમાં ઇલેક્ટ્રિક બસો આવે છે જેના કારણે પ્રદુષણ થતું નથી પરંતુ વીજળી એના ચાર્જ કરીને પણ બસો ચલાવવામાં આવે છે. અને સૌથી વધારે અને મહત્વનું તો એ છે કે જે મોટી મોટી લાઈનો છે પણ પોટી મોટી મોટી લાઈનો છે અને જે ટ્રેનો આટલી બધી ચાલી રહી છે આખા વિશ્વમાં તો એ એ ટ્રેનો ટ્રેનો મુખ્ય મુખ્ય સ્થાન પર ચાલી રહ્યું છે. જે ટ્રેનો ચાલી રહી છે એ મુખ્ય સ્થના પર ચાલી રહી છે એ તો મેન છે કે વીજળી એ ખુબ જ મહત્વનું છે કે કે વીજળી એ તેના દ્વારા જ ટ્રેન ચાલી ર પહેલાના સમયમાં ડીઝલ સાહીઠ સિત્તેર હજાર લીટર આટલું બધું ડીઝલ હોવા છતાં પણ ટ્રેન પોતાના સ્થળે ના પહોંચી શકે તેના કારણે ડીજલ એ ડીઝલને બાકાત કરીને વીજળીનો ઉપયોગ કરીને ટ્રેનને ખૂબ ઝડપથી દોડાવી શકે અને ઓછા સમયમાં આગળ વધાવી શકે એના માટે વીજળી ખૂબ જ ઉપયોગી છે મિત્રો તારે શું કેવું છે વીજળી ના બાબતમાં
હા ભાઈ તમે તો કીધું તેમ એમ બરાબર કેમ કે આજનું આપણું અર્ધું જીવન તો વીજળી પર આધારિત છે કેમકે આજે કોઈક પણ આપણે કાર્ય કરતા હોય જે મોટા ભાગે એવું ક હોય જે વીજળી પર આધારિત હોય જેમ કે કમ્પ્યુટર કમ્પ્યુટર એટલે ને નોર્મલી વાત કરીએ તો આપણો ફોન જે સ્માર્ટફોન તરીકે ઉપયોગ કરીએ છીએ તેમાં ચાર્જિંગ પણ આપણે વીજળ દ્વારા જ કરીએ છીએ તેને આજે તો એવું પણ ઘણી બધી જગ્યાએ એ લે વીજળી દ્વારા ચાલતા સાધનો આવી ગયા છે જેમ કે બાઈકમાં ટુ વ્હીલર્સ ઘણી બધી એવી અમુક તો એવી કાર પણ હશે મને લાગે. ત્યાં સુધી ભવિષ્યમાં વીજળી દ્વારા ઘણા બધા સંશોધનો થશે જે આપણને આવનારા ભવિષ્યમાં તેમની ઘણો વિકાસ થશે અને આવું પણ થશે કે જ્યારે ભવિષ્યમાં આજના સમયમાં તેમ કીધું તેમ કે ટ્રેનને વીજળી ઘણી જરૂરી હોય છે કેમકે જેમ વીજળી વીજળીના વીજળી શક્તિ દ્વારા ટ્રેન ઝડપથી જઈ શકે તો ભવિષ્ય જેમ વીજળી એકદમ ઝડપ વધાર હોય તેવી જ રીતે ટ્રેન પણ બ વધારે સ્પીડમાં જશે અને બધું થશે કેમ કે વજળીના વીજળીના પાર દ્વારા થશે અને તમે મને જણાવ્યું કે વીજળી સે કેવી રીતે ઉત્પન્ન થાય તો તેના માટે તમારો પણ આભાર કેમ કે વીજળી છેને આજે આપણે જોઈએ તો આપણા માટે એટલે કે જારે આજના સમયમાં વીજળી એ ઘણી અગ-અગત્યની શોધ કેમ કે વીજળીની શોધ કરનાર આપણા એટલે ઘણા વૈજ્ઞાનિકો એ સર શોધ કરવામાં યોગદાન આપ્યું હતું પરંતુ જે વૈજ્ઞાનિકે કઈ યુ હશે તેને એવું પણ વિચારેલ-અ-વિચારેલ ન હશે કે આ વીજળી ભવિષ્યમાં જતા આવા તેના દ્વારા આવા આવા ઉપકરણો નો સર્જન થશે પરંતુ આપણે જેમ આગળ વધી રહ્યા છે તેમ વીજ જળી ક્ષેત્રે પણ ઘણી એટલે કે ઘણો વિકાસ થઈ રહ્યો છે અને વીજળી દ્વારા તો આપને આજે રોજિંદા જીવનમાં ઘણો ઉપયોગ કરી શકીએ છે. કેમ કે વીજળી દ્વારા જ આપણે આજે રાતના સમયમાં પણ આપણે ઘ-અ આપણે એવો દિવસ જેવો અનુભવ થોડોક લઈ શકાય છે તો મારે તો એવું જ માનુંવ શે કે વીજળીની શોધ આપણા માટે ઘણી અગત્યની છે. તમારે શું માનવું છે મિત ત્ર.
હા મિત્ર એ તમારે હાચી વાત છે કે વીજળી ખુબ જ મહત્વની વસ્તુ છે. અ તમારો આટલો સમય આપ્યો એના માટે તમારો હું દીલથી હૃદયનો